હેલો. હા બેન, કેમ છો બેન તમે?
હું તો મજામાં છું મારી અવાજ આવે છે?
હા બેન તમારી અવાજ આવે છે શું કેવા માંગો છો તમે બેન આજે?
કઈ ની બસ આજે મને વિચાર આવ્યું કે આજે આપણે એક ટોપિક ઉપર વાતો કરીએ.
હા, કરો ને બેન.
હા, તો. તો મને એ કેવું છે આજે એક ટોપિક નું નામ છે કામ જીવન અને સંતુલન વિશે એના ઉપર હું તો એ જ કહું છું કે પોતાના વ્યવસાય કે પરિવાર. હોય કે આરોગ્ય કોઈ પણ વ્યક્તિગત જીવન હોય તેમને સમ તુલન જાળવી રાખો અને આજના વ્યવસાયમાં આજના જીવનમાં તો લોકો પોતામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના જે પરિવાર કે સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકાય. નથી તેથી કામ અને જીવન વ ચે સંતુલન જાળવુ ખુબ જ જરૂરી બને છે. અને કામ દરેક વ્યક્તિના જીવનને મહત્વપૂર્ણ ભાગ છે જે કામ દ્વારા આપણે આવક મેળવીએ છીએ પરંતુ પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરવી એ આપણામાં જ હોય છે અને સમાજમાં સન્માન મેળવી છીએ. આપણે મહેનત કરીએ છીએ પ્રમાણિકતાથી કરવામાં આવેલું કામ વ્યક્તિને સફળતા તરીકે લઈ જાય છે અને તે આપને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય કે કોઈ પણ પ્રકારની શમસ્તા. તો આપણે કામમાં જ વ્યસ્ત રહીએ આપણે કામમાંથી થોડીક કઈ બાહારની જાય ફરવા માટે તેથી આપણે જીવન સંકળાયેલું હોય છે સંતુલન ની રહેલું હોય છે તેથી હું એજ કહું છું કે જીવનમાં માત્ર કામ નથી જરૂરી છે. પરંતુ તેના થોડુક સમે કાઢી. ખુદના પરિવાર સાથે રેહો. હ, કઈક ફરવા જાવ પોતાના પરિવાર સાથે સમય પસાર કરો પોતાના મિ ત્ર સાથે અને આરામ કરો. એ પોતાનો શોખા શોખ પૂરો કરો આ સમય કાઢો અને પોતાજ માહત્ત્વપૂર્ણા ભજવો‌. હું તો એજ કહું છું કે જીવનમાં ખુશી અને સંતોષ મેળવવા માટે કામની સાથે વ્યક્તિગત જીવન પણ ખૂબ જ જરૂરિયાત છે અને સંતુલન અ સંતુલન માટે જો કામ અને જીવન વચ્ચે સંતુલન ના રહે તો તણાવ થાય છે, થાક લાગે છે. કામ કરવાનું પણ મન નથી થતું હોય છે આવી નાની મોટી સમસ્યા થઈ શકે છે. બીજી તરફ અ યોગ્ય સંતુલન જાણવાથી વ્યક્તિ થી વધુ ખુશ રહે છે. તેને એ કામમાં મન પણ લાગે છે કરવા માટે હજ વ્યવસ્થા અને કાર્યક્ષમ રહે છે. પોતાના કામમાં પણ વધુ સારું પ્રદર્શન કરીશ. તો મારું તો માનું આવ છે તો તમારું શું કેવું છે આની?
બેન તમે જે પણ કીધું ને તે ખુબ જ સરસ કીધું છે હું પણ તમને જો કાર્ય જીવન સંતુલન વિશે જો વાત કરો ને તો એ સફળ અને ખુશહાલ જીવનનો આધાર છે. તે કાર્યક્ષેત્રની જવાબદારીઓ અને વ્યક્તિગત જીવન વચ્ચે યોગ્ય તાલમેલ જાળવવાની પ્રક્રિયા છે. આમ સંતુલન જાળવવાથી તણાવ ઘટે છે. માનસિક સ્વાસ્થ્ય એ સુધરે છે. અને પરિવાર તેમજ મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકાય. કીએ છીએ આપણે જે આપણે આખરે આપણી ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. કાર્ય એ જીવનનું સંતુલન સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. કાર્ય આજે ખુબ જ જરૂરી બન્યું છે. જયારે આપણે કામ અને અંગત જીવન વચ્ચે યોગ્ય તાલમેલ નથી રાખી શકતા ત્યારે શરીર અને માનસિક થાક અનુભ અનુભવાય છે. સાચું સંતુલન રાખવા માટે સમય નુ આયોજન ખુબ જ મહત્વનું છે અને ઓફિસ સમયે માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ. અને ઘરે આવ્યા પછી ફોન કે લેપટોપથી દૂર રહીને પરિવારને સમય આપવો જોઈએ. આનાથી સંબંધો મજબૂત થાય છે અને આપણું મન પણ શાંત થાય છે. આ ઉપરાંત પોતાના શોખ કસરત કે આરામ માટે પણ થોડા સમયનો ફાળો ફાળવવો જોઈએ આપણાને આપણે બધાએ એનું ધ્યાન આપવું જોઈએ. જય્યારે આપણે મન પ્રફુલ્લિત હોય છે ત્યારે આપણી કામ કરવાની ક્ષમતા પણ આપોઆપ વધી જાય છે. જીવનમાં સફળતા મેળવવાની સાથે સાથે માનસિક શાંતિ અને ખુશ પણ એટલી જ મહત્વની છે. જે માત્ર યોગ્ય સંતુલન રાખ વાની જ મળી છે જો તમે આ સંતુલન વિશે જો હું તમને બીજું કઈ કેવા માંગુ ને તો સમય ન આયોજન એ તો ખૂબ જ જરૂરી છે અને કામનું ભણતણ પર અ એ બધું બહુ ધ્યાનમાં રાખવું જોઈએ કાર્ય એ આપણા માટે ખુબ જ અગત્ય અત ન છે કારણ કે કામ ના હોય તો ખાલી મગજ હોય તે આપણા મગજમાં અનેક પ્રકારની ખરાબ ખરાબ વિચારો આવે છે. અને તેનાથી માનવ સંતુલન બગડી જાય છે એ પણ સાચી વાત છે. હું તો એજ કેવા માંગુ છું કે જેની પાસે કામ છે તે આજે જીવનમાં ખુબ જ સારું કેવાય છે લોકોના માટે અને જેની પાસે નથી તે બિચારાઓ બહુ હેરાન થાય છે. તમે શું કેવા માંગો છો બેન આગળ આ વિશે?
હા તમારી વાત તો સાચી છે. હું તો એ છે હું છું કે જો કોઈ પણ વ્યક્તિને પોતાના સમય અને જીવનમાં એ તાલમેલ ની બેસતું હોય તો તે આયોજન પહેલા કરે પેલા તે આયોજન કરે કે મને આટલા કલાક પછી શું કરવું છે પછી આટલા કલાક થઈ ગયા પછી શું કરવું છે. એવું પેલા આયોજન કરે ત્યાર પછી તેમના ઉપર પ્રયત્ન કરવાનું અંકુશ રાખે અને તેના કાર્ય સરળ ધરતી પણ થઈ શકે છે. ત્યાર પછી જો એના કામ પ્રત્યે થોડુંક ટાઈમ મળે તો તે આરામ કરી શકે પછી હરીફરી શકે આવી આયોજન કરીને પોતાનું કાર્ય કરું તો ક્યારે પણ આપને મૂજ જાવણ ની થાય છે અને પરિવાર આપણા જીવનનો એક આધાર છે. જો હું તો એજ કહું છું કે કમાણીની સાથે સાથે પરિવારની વ્યવસ્થા વચ્ચે પણ પરિવાર નો સમય આપવો જોઈએ અને એમ પરિવાર સાથે વાતચીત કરવું પછી તે એકલા એકલા તે ઓફિસ માંથી આવે કે ઓફિસે જાય એકલો નાસ્તા કરી પછી એકલા સુઈ જાય તો એવું નહી ચાલે પરંતુ પરિવારની સાથે ભોજન કરો આનંદ આ આનંદ મળે અને પોતાના મજબૂત બને અને માનસિક શાંતિ પણ એ ખુબ જ ખુશ રહે છે. અને આરોગ્યની કાળજી માટે હું તો એજ કહું છું કે સારી તંદુરસ્ત અ કોઈ પણ કામ લાંબા સમય સુધી સારી રીતે કરી શકાતું નથી નિયમિત. આપણને કસરત કરવું જોઈએ, અને પૌષ્ટિક આહાર પણ લેવો જોઈએ. અને પૌષ્ટિક આહાર સાથે યોગા અને પૂરતી ઊંઘ પણ એ ખુબ જ જરૂરી છે. છે આપના જીવનમાં જો આપણે પૂરતી ઊંઘ ના લઈએ તો આપને અ કામ કરવાનું મન નહીં લાગે ત્યાર પછી ત્યાં ઊંઘ આવે છે, અને અ કામ નહી થાય સરળતાથી એટલા માટે આ પ્રત્યમ મનને શાંત રાખે અને પૂરતી ઊંઘ માટે તો ખુબ જ જરૂરિયાત છે. અને હું તો એજ કઉ છું, કે સાચી સફળતા માત્ર પૈસા કમાવાથી નથી મળતું પરંતુ ખુશ અને સંતુલિત જીવન જીવનમાં મલે છે વ્યક્તિ પોતાના સાથે કામ પણ કરે છે, અને એક તરફ પોતાના પરિવાર ને પણ સંભાળે છે.
આવી આરોગ્ય અને પોતાના વિકાસ વચ્ચે સંતુલન જાળવે છે. અને તે જીવનમાં વધુ સંતોષ અને આનંદ અનુભાઈવે છે. એજ વ્યક્તિ સફળ બને છે, જે કામ સાથે સાથે પોતાના પરિવાર ને પણ સાચવે છે. અને રોજિન્દ્રજી રોજિન્દ્ર જીવનમાં તેને શું શું કરવું છે, તેને નક્કી કરે છે, કે ચાર આજે મને આ કરવું છે, તો આ કરી દઈસ અને પોતાના પરિવારને કંઈ અ અ ટૂર પર લઈ જવા હતો હું ટૂર પણ લઈને જઈશ એટલા માટે તે બંનેમાં તાલમે તાલમેલ બેસવી શકે છે. તો મારા ખ્યાલ થી તો આવું છે. પરિવાર સાથે પણ સમય પસાર કરો અને પોતાના પણ કાર્યમાં કામ કરવું જોઈએ, તો તમને શું લાગે.
બેન તમે જોઈ પણ કીધું ને તો એકદમ સારું જ કીધું છે. હું પણ આગળ આ વિશે વાત કરું તો જાળવવા માટે કામની પ્રાથમિક તાઓ નક્કી કરવી અને સમય મર્યાદા બાંધવી ખૂબ જ જરૂરી છે, દિવસ દરમિયાન કયા કામ સૌથી મહત્વના છે, તેની એક યાદી બનાવવી જોઈએ આપણે અને સમય બગાડવો ના જોઈએ‌. આ સાથે કામમાં કલાકો દરમિયાન સોશિયલ મીડિયા કે અન્ય બિનજરૂરી બાબત થી દૂર રહીને સંપૂર્ણ ધ્યાન આપવા થી કામ વહેલું અને સારું થાય છે, ઓફિસ ન કામ ઓફિસ ના સમયે. પૂરું કરવા જ આગ્રહ રાખવો જોઈએ, જેથી ઘરના સમયમાં ખલેલ ન પહોંચે. અને જો હું બીજી વાત કરું તો સતત કામ કરવાથી કાર્યક્ષમ તા ઘટી જાય છે, તેથી કામની વચ્ચે ટૂંકા વિરામ લેવા ખૂબ જ ફાયદાકારક છે. આ વિરામ દરમિયાન થોડું ચાલવું પાણી પીવું. અથવા ઊંડા શ્વાસ લેવાની મન ફરીથી તાજગી અનુભવે છે, જ્યારે આપણે કામ અને આરામ વચ્ચે આ પ્રકારનું સંતુલન રાખીએ છીએ, ત્યારે લાંબા ગાળે માનસિક થાક લાગતો નથી. અને કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે છે. આ બધી વસ્તુઓ તો ખુબ જ ધ્યાનમાં રાખવી જોઈએ, આપણાને અને ધ્યાન કેન્દ્રિત. તો આપણેે કામ દરમિયાન છે ને, ધ્યાન કેન્દ્રિત પણ રાખવું જોઈએ. અને ટૂંકા વિરામ સાથે આપણે. પાછું આપડું કામ સ્ટાર્ટ કરવું જોઈએ. આ બધી વસ્તુઓ છે ને, બહુ ધ્યાનમાં રાખવું જોઈએ બેન. કામ એ જો આપણા જીવનમાં કામ તો બહુ જરૂરી છે. પરંતુ તેના વચ્ચે વચ્ચે આપણાને વિરામ પણ કરવો જોઈએ. અ એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. કે કામ પણ થઈ જાય, વિરામ ભી થઈ જાય, જેમ કે મેં આગળ કીધું ખાવાનું, પીવાનું બધું આમ આપણા સેહત માટે બધી વસ્તુઓ ખુબ જ જરૂરી છે. બેન તમે શું કેહેવા માંગો છો? મેં તો તમને આટલું બધું કીધું છે. મને તો ખુબ જ સારું લાગ્યું છે બેન. આપે મારી જોડે આ વાત કરી છે ને તેના માટે તો આપનો ખૂબ ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર.